હાલો
હમ પછી ઘટ થઈ ગયો ફોન
હા.
હમ.
રમન અમારે કોલેજ ની પેલી વર્કશોપ ઓફિસ છે ને? બહુ મોટી છે ને મસ્ત છે. આપણે મશીનરીના આમ પાર્ટ મૂકેલા છે એમ. ત ક્યાં ગાડી છે ને ગાડી. ડેલિગ પણ છે ને એનું બ્રેક હોય બ્રેક નું બધું બટાવેલું
હમ એવું
એ તો કઈ ન કઈ કઈ ક તે બતાવી.
હા.
એવું હોય. એમ બધે નુ અલગ અલગ પાર્ટ એમ બધું બાતાવેલું હતું?
હા તમારે મતલબ હા એવું કઈ એવું તમારે બધું બનાવવાનું આવતું હોયે. એટલે પ્રેક્ટિકલી જયારે હમજાવે ને ત્યારે તમ બધું કામ આવે એટલે હે ને
હમ.
હ
હમ
જે જગ્યાએ ગાડી નુ બ બગડી જાય તું તો જાય ક લખવાનો.
હ તરી જ ન સકલનેટ કાર ભ લાગ
ટાયર ટોડી નઈકી ની
હમ.
લ બેઠ એટલું હંધ થાય એટલે તો ટાયર ને ઉર ઉાડીનેક હોય નેને રિમોટ વાળ
ત આખથી જવતાર બટાવ દી આપડે.
હમ
તો ઠીક કે હું જ આપડે આગળ અતારક્કી કરશું?
હ હારુન
હમ
બી શું છે કોલેજમાં?
ના બીજને વર્કશોપ ઓફિસ છે બીજું એમ એવું બધા ડિપાર્ટમેન્ટ છે લાઈબ્રેરી છે.
હમ, કયો લાઈબ્રેરીમાં?
લાયબ્રેરી એમને એમ ની જે વોચમેન ઉભરાખ લઈ લો હોય.
અચ્છા, તો મરોટ એડમિશન કન્ફર્મડ ને પ હ પરો નંબર આવ હ હ ને.
હા.
તમારું, તે પછી જ. જોવા દે હે, બરોબર. આઈ કાર્ડ વું બને ને, પછ જડી કેમ કે એન્ટ્રી એવું પાડવાનું હોય ને.
હમ.
એટલે એટલે અમુક કલે માં એવું હોય એથી ફડવાનું અમુક માં નહ હોય, પણ તો બી આઈ કાર્ડ જો એમ તો તમે આ કોલેજ ના સ્ટુડન્ટ એમ. ખબર કોઈ ટાન્સફર બ લ. એટલે બુક નેવું નહ આપ્યો પી સમય પર ઓથોરિટી આવી જાય એમ.
હા. નાઈકાઈની પ્રોસેસ બધી ચાલુ થ પછી એ બધું.
હમ આઈકાર્ડ આવે ને પછી જ બધું કરીએ તો.
હમ, આઈ કાર્ડ ને બનોફાઈટ આવે ને. પછી આ બસ પાસ નું બદ્દુ થાય.
હમ.
હમ.
બોનો ફાઈટ તો એક આપડણે પાસ કરઢાવવાના હોય ને.
હા.
તો આપડે માંગવાની આપડે નહી કઢાવવાનું હોય તો, કાળાજ નહી ગવાની રહી.
હા. આપણે સ્પેરમાં એક રાખી મેલવાની કોઈ વાર. ક કડવાની હોયને. ટ કાઢી લેવા લે લેવાની એમ.
એવું હોય, પણ એ લોકો તારીખ ને એવું લખીને આપે ને ભાઈ. બોનોફાઈટની.
તમે સ્કૂલ માં ઘોંડ ઉડ્યો ને.
હા.
જ્યાર ની વાત કરુ.
અચ્છા હા, બરાબર. એમ તો કોલેજ માં એકાએક જરૂર નહી પડે એટલે વાંધો નહી.
હમ.
તો અમારે અમારે જેમ ફ્રી પાસ તો હોય નહી, અમારે છોકરી લોકોને તો ગાડી લઈને આવ તો હોય ને, તો બી અમુક વક્ત તો એ લોકોમ ઘર એમ લોકો એક ખા આ આવવા પરું, ખા આવા મે વરસાદ બ પડ્યો તો જવાય નહી ગાડી લઈને. અને પો ખા ગાડી મ પ્રબ્લેમ થાય ગાડી લઈને નહીં ભી અવાય. ઘરે કામ હોય તો એમ એટલે હું ખોડાવી મુકે.
હમ.
આપડે તો પાંચ રૂપીસ કે નહીં.
હા.
એટલે હારું પડે એમ.
હમ્મ.
બધું ગર્લ્સ લોકને તો હારુ રહે.
હમ્મ.
ને ગર્લ્સ લોકો ફાવી જાય ને આ કેટેગરીવાળા બે જણા બહું ફાવે
એવું કહી નહીં.
અમારે ખાલી આ પાસવર્ડ જ છે. બીજું બધુંઈ એટલું બધું નઈ મલે.
હમ્મ.
એ સી, એસ ટી વાળા જ બહું ફાવી જાય બોલ બીજું હું